હલો.
હા આવે છે મારો અવાજ? હા આવે
હા. હા.
હા હા કેવું તબિયત પાણી બરાબર?
હા એકદમ બરાબર. તમને કેવું આવ બધું મજામાં ને.
હા હા બધું બરાબર મજામાં એકદમ. આ તો હું હમણાં વિચારતી હતી કે અહ આજના જે ઝડપી યુગમાં ટેકનોલોજીનો કેટલો વિકાસ થયો છે નહીં. તો જો ટેક્નોલોજી અહ વગરનું હમણાં જીવન આપડે વિચારી પણ નથી શકતા તો મને એવું થાય છે ઘણી વાર કે હમણાં ટેકનોલોજી જે વગરનું જીવન શક્ય છે. કારણ કે આજના યુગ તો ટેકનોલોજીનો યુગ કહેવાય છે. મોબાઈલ છે ઇન્ટરનેટ કમ્પ્યુટર એ આઈ અને સ્માર્ટ ઉપકરણો આપડા રોજિંદા જીવનનો ભાગ તો બની જ ગયા છે. હવે ટેકનોલોજીએ જીવનને સરળ બનાવ્યું છે પરંતુ શું આપ પડે એના વગર જીવી શકીએ. આ વિચાર મારા ખ્યાલથી તો ચર્ચા કરવા જેવો છે કારણ કે તમારું શું કેવું છે?
હા તો ખુબ સરસ વિષય છે. ટેકનોલોજી આપડા જીવન ને સરળ બનાવે છે. આજે આપડે ટેકનોલોજી વગર એક દિવસ પણ જીવવાની કલ્પના કરી નથી શકતા પણ અહ અને ટેકનોલોજી એક ઉતમ સેવક છે. પરંતુ જો તે મારી બની જાય તો એ આપડા માનવ જીવનને સંતુલન પણ બગાડી શકતું હોય છે. આજે આપડે સવારે એલારામ થી જઈએ છીએ. મોબાઈલમાં સમાચાર વાંચીએ છીએ ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ. અને રાત્રે મનોરંજન પણ મોબાઈલ કે ટી વી દ્વારા મેળવીએ છે. એટલે ટેકનોલોજી આપડા જીવનને દરેક ક્ષેત્રમાં પ્રવેશી ગઈ છે. પરંતુ તમે કીધું એમ કે પ્રશ્ન થતો હોય કે આપડે આપડે ટે ટેકનોલોજી ના માલિક છીએ કે ટેકનોલોજી આપણી માલિક છે.
હા એ તો તમે ખૂબ સાચી વાત કીધી અને અહ ટેકનોલોજી વગર જીવન શક્ય છે એવું મેં તો તો એમાં મેં તો એવું જ કહીશ કે શક્ય તો છે. કારણ કે પહેલાંના લોકો પણ ટેકનોલોજી વગર જ જીવતા હતા પરં તો આજના સમયમાં તે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે પરંતુ એનો મતલબ એવું નથી કે શક એ નથી અહ કારણ કે શિક્ષણ આરોગ્ય બેન્કિંગ પરિવહન છે અને સંદેશાવ્યવહાર જેવી ઘણી બધી સેવાઓ ટેકનોલોજી પર આધારિત છે. પરંતુ શિક્ષણ આરોગ્ય બેન્કિંગ અને પરિવહન પર અને સંદેશ વ્યવહ પહેલાના સમયમાં પણ હતું જ. અહ ટેક્નોલોજી વગર તો એકદમ અશક્ય તો નથી ટેકનોલોજી વગર અને હવે ટેકનોલોજી છે આપણા સમયમાં તો એના ફાયદા પણ ઘણા છે કે સંદેશ્ય વ્યવહાર સરળ બની ગયો છે આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે તરત વાત કરી શકીએ છીએ. શિક્ષણમાં એટલી પ્રગતિ થઈ છે ટેકનોલોજીના લીધે કે ઓનલાઈન અભ્યાસ ડિજિટલ લાઈબ્રેરી અને નવી માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ. આરોગ્ય ક્ષેત્રમાં પણ એટલો જ વિકાસ થયો છે કે આધુનિક મશીનો હવે તો આવી ગયા છે. એના કારણે હવે આપણે રોગનું ઝડપી નિદાન કરી શકીએ અને સારવાર પણ શ કય બની ગઈ છે. સમય અને મહેનત ની બચત એટલે કે હવે ઓનલાઈન બેન્કિંગ, શોપિંગ અને સરકારી સેવાઓથી કામ પણ ઝડપી થતું હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને ટેકનોલોજી એટલે માનવ જીવનને સરળ અને સરળ વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિક્સાવવામાં આવેલી પદ્ધતિ સાધનો અને શોધો જેમ કે આપડે કહીએ તો, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે, એઆઈ છે, મશીનો છે અને આધુનિક વાહનો છે આ બધું ટેકનોલોજી ના ઉદાહરણો છે. અને તમે કીધું એમ કે પ્રાચીન સમયમાં પણ જીવન લોકો જીવતા હતા. એક સમય એવો હતો કે જયારે મોબાઈલ ઇન્ટરનેટ નોતું કે એવી ઘણી જગ્યા ઓ હતી. વાતચીત કરતા હતા. આપડે ખેતીમાં બળદોથી થતી હતી. ત્યારે લોકો જીવતા હતા પણ તી પીકતી પણ હતી. હા હા ના હત કર
હા એ તો તમે ખૂબ સાચી વાત કીધી પરંતુ ટેકનોલોજીના બીજી બાજુ જો તો નુકસાન પણ એટલા જ છે કે હવે મોબાઈલ અને સોશિયલ મીડિયાનું વ્યસન વધી ગયું છે. શારીરિક પ્રવૃત્તિમાં પણ ઘણો ઘટાડો થઈ ગયો છે. હવે લોકોનું જીવન એટલું બે ઠાડું થઈ ગયું છે, કારણ કે વર્ક ફ્રોમ હોમ છે. તેના કારણે આખો દિવસ ઘરમાં બેસીને કોમ્પ્યુટરની સ્ક્રીન સામે કામ કરવું પડે છે. અને આ સ્થુળતાના કારણે ઘણા અને આ બેસાડું જીવન પણ વધી ગયું છે એના કારણે અ ઘણા રોગો વધી રહ્યા છે જેમ કે ડાયાબિટીસ છે. પછી હૃદયરોગો છે અમુક તો એ ઘણા બધા અને હવે તો અ ઘણા યુવાનોને પણ સંધાના દુખાવા અને એવું બધું થતું હોય છે. તો આ બધું અ નું કારણ જ અ બેસાડું જીવન થઈ ગયું છે હવે તો. અને વ્યક્તિગત સંબંધોમાં પણ અંતર આવવા લાગ્યા છે કારણ કે ટેકનોલોજીના કારણે હવે લોકોને રૂબરૂ મળવાનું એટલું થતું નથી. કોઈ પણ વાર તહેવાર હોય તો ફક્ત મેસેજ કરી દઈએ છેએ ક્યા તો આપણે એમને એક ફોન કરીને અ અ વાત કરી લેતા હોઈએ છે, પહેલાના સમયમાં બધા રૂબરૂ મળતા હતા. તો હવે એ ઓછું થઈ ગયું છે. અને સોશિયલ મીડિયાના કારણે સતત સરખામણીના કારણે હવે માનસિક તણાવ અને આપણા સ્ક્રીન ટાઈમમાં પણ વધારો થઈ રહ્યો છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને ટેકનોલોજી ના ઘણા લાભો લાભો પણ છે કે આપણે સમયની બચત થતી હોય છે. આપડે જે સંચાર છીએ એ ઝડપી બન્યો છે. શિક્ષણ છે એ સરળ બની છે, આરોગ્ય સેવાઓ ઘણી સુધરી ગઈ. ખેતી અને ઉદ્યોગ માં ઘણું ઉત્પાદન વધ્યું છે. આપને નવી નવી રોજ રોજગારીની તકો પણ ઉભી થઈ છે. સાથે સાથે તમે જુઓ તો ટેકનોલોજી ના ગેરફાયદા પણ પેલુ વ્યસન લાગી ગ્યું છે. વધુ ઉપયોગ કરીએ છીએ, આંખો અને આરોગ્ય પડી છે માનવી સંબંધો આવ્યું છે.
કેટલીક નવી સમસ્યાઓ છે પણ છે. ને એ દરેક શોક સાથે આપડે જવાબદારી પણ આવતી જ હોય છે.
સાચી વાત છે, અને જો હવે ટેકનોલોજી ન હોત ને! અ તો અભ્યાસ અને અમુક મુશ્કેલીઓ થતે જેમ કે અભ્યાસ અને નોકરી માં મુશ્કેલી પડે કારણ કે હવે મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન જ અભ્યાસ કરતા હોય છે તો જો ટેકનોલોજી ન હોત તો અભ્યાસ એને નોકરીમાં મુશ્કેલ પડે. હોસ્પિટલ અને બેંક ની સેવાઓ ધીમી પડી જાય. અને આપડો સંદેશા વ્યવહાર પણ મુશ્કેલ બને. હવે એના ઘણા ફાયદા પણ છે જેમ કે પરિવાર સાથે વધુ સમય મળશે. લોકો બહારની પ્રવૃત્તિઓ અને પુસ્તકો તર તરફ વચેસ અને આપણો સ્ક્રીન ટાઈમ પણ જાતે જતો ઓછો થઈ જશે એટલે અ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ સંતુલન હોવો જોઈએ જેમ કે હવે આપણે ટેકનોલોજી નો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ. તેનો આપણે એના પર સંપૂર્ણપણે નિર્ભર ન બનવું જોઈએ. પરિવાર મિત્રો
હલો હલો
તમે ઘણું સાચું કીધું. અને વિદ્યાર્થીઓ માટે પણ આમ સંદેશ છે કે . શીખવા માટે કરવું જોઈએ. માત્ર મનોરંજન માટે નય. પુસ્તકોનું મહત્વ જાળવવુ જોઈએ પરંતુ પણ
સાચી વાત છે તો અને અહ મારા મતે તો ટેકનોલોજી વગરનું જીવન આજે સંપૂર્ણપણે અશક્ય નથી. પરંતુ ખૂબ જ મુશ્કેલ છે ટેકનોલોજી આપણા વિકાસ માટે જરૂરી છે પરંતુ તેનો સમજદારી પૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરવો જરૂ ઉક ઉપયોગ કરવો જોઈએ.
હા અને બંને વચ્ચે આમ અહ સંતુલિત જીવનની પણ આપણેે જરૂર છે. આપડે ટેકનોલોજી નો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ આપણે તેના ગુલામ ના બનવું જોઈએ. દરરોજ થોડો સમય મોબાઈલ વગર પસાર કરવો જોઈએ પરિવાર છે, મિત્રો છે અને કુદરત માટે આપણે સમય કાઢવો જોઈએ ઈ આપ સાચી વાત ટેકનોલોજી વગરનું જીવન શક્ય છે પરંતુ આજના સમયમાં ખૂબ મુશ્કેલ પણ છે ટેકનોલોજી આપણા વિકાસ માટે જરૂરી છે. પરંતુ જીવનનું કેન્દ્ર ના બનવું જોઈએ.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને ટેકનોલોજીએ માનવીના જીવનમાં ક્રાંતિ લાવી છે. અને તેના વગરનું જીવન શક્ય તો છે પરંતુ આજના યુગમાં સરળ નથી. તેથી ટેકનોલોજી અપનાવી જોઈએ પરંતુ તેના પર અત તિશય તમે કીધું એમ નિર્ભરતા ટાળવી જોઈએ.
હા એ તો સાચી વાત છે અને ટેકલોલો ટેકનોલોજી છે એ માણસની સૌથી મોટી શોધ છે. પરંતુ માનવતા મા માણસ ની સૌથી મોટી ઓળખ છે. એટલે આપણે માનવતા જા પણ જાળવી જોઈએ મોબાઈલ ની બેટરી ખાલી થાય તો ચાર્જ કરી શકાય છે પરંતુ આપણા સંબંધોની બેટરી ખાલી થાય તો તેને પ્રેમ અને સમયથી રીચાર્જ કરી શકાય છે. એટલે ટેકનોલોજીમાં આટલું આપડે એટલા બધા પણ ના ખોવાય જવું જોઈએ કે આપડા આજુબાજુના જે સંબંધો સ અ છે એ આપણે જાળવી ના શ
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી અને ટેકનોલોજી એ આપણો એક ઉત્તમ સેવક છે પરંતુ અહ ખરાબ અહ માલિક છે. ટેકનોલોજીના તમે કીધું એમ સમજદારપૂર્વક ઉપયોગ જ સાચી પ્રગતિ છે અને આપણા આધુનિક બનવું જોઈએ પરંતુ માનવીય મૂલ્યો અને તમે કીધું એમ સંબંધો એ એને ક્યારેય ન ભૂલવું જોઈએ.
હા એ તો સાચું કીધુંં વાંધો નઈ સારું સારું ચલો પછી વાત કરીએ આપડે.
હા હા સારું સારું.
હા.